હલો હલો કેમ
હ હા બડે મજામાં
હા તો અમનેમ તમને ડિજિટલ પેમેન્ટ વિશે થોડું ક ગુ છ કે ડિજિટલ પેમેન્ટના કારણે ઘણી બધી સુવિધા અમારે ત્યાં એક ગ્રોસરી સ્ટોલ ચાલે છે ત્યાં ડિજિટલ પેમેન્ટ કરવા થી અ અમને પેલા કેસ સાંભળવા ખુબ જ મગજમારી પડતી હતી પેલા કે ત્યાં ઘણા બધી પબ્લિકા આવતી હતી અને તેના લીધે ઘણી બધી અસુવિધા લાગતી હતી પછી અમને દરરોજ બેંકમાં નાણા જમા કરાવવા કે તે ખુબ જ અસુવિધાજનક લાગે છે અને પછી અમે બેંકમાં જવું પડશે નહીં અને નાણાં જમા કરાવવા ખુબ જ જરૂરી છે નાણાં જમા કરાવવા માટે અમને ખૂબ જરૂરી લાગે છે કે તે નાણાં જમા કરાવ જોઈ અને તે બેંકમાં હવે જવું પડતું નથી એટલે ડિજિટલ પેમેન્ટ જ અમે કરી દઈએ છીએ હવે તમે કેવું કર
અમે પણ એવું છે ને
અને ડિજિટલમાં એવું છે ને કે અમે બેંક માં જઈએ છે હલો
હ હા હા તમે કીધું તેમમ તે ખું ખુબ જ સારું છે ડિજિટલ પેમેન્ટ તમે વાપરો છો એ ખુબ જ જરૂરી છે અમારા ગામમાં પણ પેલાું હતું કે ડિજિટલ પેમેન્ટ વાપરતા ન હતા પેલા લૂટને ચોરીને એવી બહ થતી હતી એના કારણે ને ખૂબ મગજમારી પણ પડતી હતી તે તેથી આપણે એવું જ કરવું જોઈએ કે હવે ડિજિટલ પેમેન્ટ જ વેપાર છે તમારા ગામમાં ચોરીની પે કેને વધુ રાખતા તમે હવે ઓનલાઈન પીમાટ જ વાપરે ને
હા હા ઓનલાઈન ન પેમેન્ટ જ વાપરીએ ચોરી થવાનો હ ચોરી થવાનુંું છે ને ઓડું થઇ ગયું છે એટલે ડિજિટલ જ વાપરીએ છીએ ઓનલાઈન જ વાપરીએ છીએ એટલે
હા ત અમે કીધું તેમ કે ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ જરૂરી બની ગયું છે ડિજટલ પેમેન્ટ તમે નહી કરશો તો આજના યુગમાં તમને સમયનો બજટ ખુબ જ હશે તમે કામ હશે ત્યારે પણ તમારે બેંકમાં ધક્કા નહીં ખાવા. એટલે ગૂગલ પે ફોન પે ફામ પે એ ખૂબ જ જરૂરી છે, ડિજિટલ પેમેન્ટને ક કારણે ઘણી બધી સુવિધાઓ આવી છે, અને જેના લીધે આપણે ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી બની ગયું છે, ડિજિટલ પેમેન્ટને કારણે આપણે કોઈ પણ જગ્યા ફરવા જઈએ. ત્યારે આમ. હા એ ખૂબ જ જરૂરી છે, કે ડિજિટલ પેમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે.
હા એ તો જરૂરી જ છે, પણ. છે, ને એમાં એવું છે, કે. કેશ રાખેને એટલું સારું. ને રાખવું જરૂરી છે, પણ એટલું બધું પણ નથી સારું કે ઓનલાઈન રાખી છું, એટલે
હા ટાવર અમાર નેટવર્ક ખુબ જ સ્લો પકડતો હોય છે, જેના કારણે અમે નેટવર્ક પણ ફ્લુ અમે ત્યાં એક ગામમાં એવું જ થયું કે ત્યાં અ એક જણાએ ડિજિટલ પેમેન્ટ કર્યું પણ તેમાં બચાવ્યું બટાવ્યું હતું કે પેમેન્ટ કરયુ તેના લીધે પોલીસ કેસ ને એવું થયું હતું અને તે ખૂબ જ જરૂરી છે, કે તમે ડિજિટલ પેમેન્ટ એ સુરક્ષિત પણ છે, અને અસુરક્ષિત પણ છે, તેમાં ઘણા બધા ફ્રોડ થવાના ભય પણ રહે છે. અને તે તે ખુબ જરૂરી ડિજીટલ પેમેન્ટ કરવું તેના કારણે આપણને બી સુવિધા પણ મળે છે.
હા આપણને મળે છે, બધું બહું સારું મળે છે. ને ડિજિટલમાં એવું છે, કે
ડિજિટલમાં એવું છે, કે આપડે પર જેટલો કેસ હોય એટલું સારું એમ જય્યારે ડિજિટલ બંધ થઇ જાય તો તકલીફ પડે છે.
હા તમારી વાત પણ સાચી છે, કે ડિજિટલ પેમેન્ટ જ એ આપણે ગમે અ ત્યારે ધોકો આપી દે પણ આજના આધુનિક યુગમાં આપણે ગમે ત્યાં સ્થળે જાસો તો આપણે તેમાં ઘણી બધી અસુવિધાજનક પણ લાગશે. અને જે ખૂબ જ જરૂરી છે, કે તેના લીધે આપણે પેમેન્ટ કરવાનું કે આપને પણ ફરવા જવાનું કોઈ પણ જગ્યા આપણે ગયા હોય ને આપણને પૈસાની જરૂર પડી હોય ત્યારે કોઈ પણ આપણા ફ્રેન્ડ કે એવું દે અને તે ખૂબ જરૂરી કે ડિજિટલ પેમેન્ટ કરવાથી આપણને ઘણી બધી સુવિધા જનક લાગે અને ચોરી આપણે કોઈ પણ જગ્યા જઈએ ત્યારે ઓ ઓનલાઇન પેમેન્ટ લાઇનમાં ઉભુ રે બસની ટિકિટ ટ્રેનની ટિકિટ કે અન્ય ટિકિટ ટિકિટ પણ આપણે સરળતાથી બુક કરાવી શકીએ છેએ જેમકે હમણાં જ અમે ફરવા જવાના હતા. કે સારંગપુર જના અત્યારે ટ્રેનની ટિકિટ ઓનલાઈન અમે બુક કરાવી દીધી અને લાઈનમાં ઉભી રહું પડ્યું અને અમને સરળતાથી અમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળી ગઈ હતી. તમે કેથી ફરવા ગયા હોય અને તેમને તને નાણાં ની જરૂર પડી હોય તો તમે હુ શું કરયુ ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું કે
હા હ હા ઓનલાઈન કરાવ્યું ને ઓનલાઈન પણ રહીને અને કેશ પણ એટલે વાંધો આવે. એટલે બંધ થઈ જાય તો પણ કઈ વાંધો ના આવે એટલે ફરવા જાય તોય પણ ઓનલાઈન થઇ જાય અને કેશ પણ રહી એમ. કેસ રહે એટલે એમ તેમ ખર્ચો રે તો થાય.
. હા તમારી વાત સાચી છે કે ઓનલાઈનને કારણે ઘણી બધી આપણને સુવિધા મળી છે જેમ કે વીમો ભરવો હોય કે આપણે કોઈ પણ ગાડી ના વીમો હોય કે આપણે અન્ય વીમ આપણે વીજળી નું બિલ કે કોઈ પણ આપણે સ્થળે રહે નહી તો આપડા પાસે કેસ નો રહે તો ડિજિટલ પેમેન્ટ અ થઈ જાય અને તેના કારણે આપણે ખૂબ જરૂરી છે કે ડિજિટલ પેમેન્ટ જ કરવું જોઈએ. ડિજિટલ પેમેન્ટ કરશું તો આપણને ઘણી બધી સુવિધાઓ પણ લાગશે. ડિજિટલ પેમેન્ટને કારણે આપ આપને ઘણી બધી સુવિધાજનક પણ લાગશે આપણે ડિજિટલ પેમેન્ટ ને કારણે ખૂબ આગળ વધી ગયા છે ભારત દેશ એ ડિજિટલ પેમેન્ટ વા વાપરવામાં ખૂબ ઘણો આગળ વધી ગયો છે જો ડિજિટલ પેમેન્ટ કરશું તો આપ ણે અ સાથે પી ઇન્કમ બતાવશે જો આપણે જો અમારી દુકાનમાં પણ અમે કીધું તેમ અમે દસ હજાર ઉપર જ નાણાં ને એવું લઈએ છેએ તમારી દુકાનમાં કેવું? છે કે તમે નાણાં અ કયા પ્રકારને લેવો? કેશ લેવ કે
હા મેં કેસા જ લઈએ. નાણાં તો અમે પણ કરીએ છીએ દસ હજાર નાને અમારે પણ દુકાનમાં થાય છે એવું અને તમે કેટું ટાઈમ અમારે પણ હવે એવુંજ છે.
હહ તમારી વાત સાચી છે કે આ બધી જગ્યા હવે એવું જ બનાવી છે કે અમે પણ વીસ હજાર નો ચેક જ લઈએ છે અને વીસ હજાર ઉપર કેશ વધુ લે નહીં નહીં તો હું તમને જ્યારે પણ પેમેન્ટ કરીે ત્યારે આપણને ખૂબ જ મુશ્કેલી બને છે આપણે ઓનલાઈન સુવિધા જ વાપરવી જોઈએ નહીં તો આપણે ખૂબ જ મુશ્કેલી બને છે.
. હા બને છે. એવું બધું બની શકે છે પણ હવે કરવું છું હવે કેશ અને ઓનલાઈન બંને રાખ ખવું પડે છે.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
એટલે શું કરવો જોઈએ હવે.
એ તો કોના લાગે. હા. તમે ઓનલાઈન પેમેન્ટ જ ખૂબ જ સારી જ વાત છે કે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ જરૂરી છે નહી તો તમે કયા કયા પ્રકારની ઓનલાઈન બિલ ચૂક કો છે.
હા.
. ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ જરૂરી છે કે ઓનલાઈન પેમેન્ટ નહીં કરશો તો આપણને મગજ મારી પડશે ઓનલાન સુવિધા વાપરશો તો આપને ઘણી બધી અસુવિધાજનક પણ લાગશે ઓનલાઈન પેમેન્ટ નહી કરશો તો આપણને તેમાં હમ્મ ખુબ જ મગજ મારી પડશે જો ઓનલાઈન પેમેન્ટ આપણે કરશું તો આપણને સારું રહે છે ઓનલાઈન પેમેન્ટ કરવી એ ખુબ જ જરૂરી છે. ઓનલાન પેમેન્ટ નહીં કરશું તો આપણને ઘણી અસુવિધાજનક લાગશે.
હા લાગશે ટકારું પણ હવે કરશો શું હવે છે ને છે કે ઓનલાઈન અને એ બી કેશ જરૂરી છે બંને જરૂરી છે પણ હવે વધારે સારું કેશ રાખવું જરૂર છે એમ ઓનલાઈન રેય તો પૈસા જલ્દી ખર્ચાઈ જાય છે, એટલે કેશ રાખવાનું જરૂરી છે.
હા તમે કીધું તો એમ સાચી વાત છે, કે ઓનલાઈન સુવિધા રાખવી એ ખુબ જ જરૂ ર છે ઓનલાઈન નહી રાખશો તો આપ પન. મગજ મારી પડે છે આપણે ઓનલાઈન વાપરવાએ છીએ અમારી દુકાનમાં પણ એવું જ રાખીએ છીએ કે ઓનલાઈન વધુ લે છે, અ પચાસ હજારની નેવી ખરી રીદી કરવી તો જ કરાવી છે આર ટી જી એસ, કે જી એસ આર ટી સી, કરાવીએ છે, જેના લીધે સુવિધા સારી રહે છે, આપણે એવું ના કરશું તો ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ મગજ મારી પડશે
હા બની શકે છે, પણ એમાં એવું છે કે કેશ રાખેલુ‌ં જરૂરી છે. અને કંઈ લેવું હોય ઓનલાઈન એટલું બધું લઈ શકીએ છે, પણ એમાં એવું છે, કે કેશમાં વધારે‌ ફાયડો રહે છે, એમ ઓનલાઈન પૈસામાં પૈસા કાપાઈ બી જાય છે, અને ઓનલાઈન રાખવું જરૂર છે.
ચાલો આપણે એજ રીતના વાત કરીશું આગળી પણ